હેલો
મહેશભાઈ મજામાંમાં?
બસ મજા આમ કેમ છો? પરેશ ભાઈ
બસ એક એકદમ મજમ સગ ર સકોો
બસ સાર આ કરીરે સી હજી તો
બરાબર તબિયત પાણી રેડી.
તમારે
બસ આપણી ગાડી એકદમ હા
સરસ બોલો બોલો
શું પછી ફરવા જવાનું વિચાર્યું કે નહી
હા વિચાર્યું ને ફરવા તો જવું જ છે તો ચાલો ને કરીએ પોગ્રામ
ફેમિલી સારી જઈશું કે એકલા જઈશું
ફેમિલી સાથે જઈએ તો મજા આવે એકલા જવાવામાં તો શું મજા આવે
આ વાત સાચી છે બાળકો સાથે હોય એટલે બહુ મજા આવે
હા બાળકો ને પતિ પત્નીને પણ ઘણા ટાઈમ થી આપણે ફરવા ના લઈ ગયા હોય તો સાથે લઈ જઈએ તો એમને પણ મજા આવે કામ કરી કરીને થાકી ગયા હોય
બરાબર છે તો પછી તમારે તો અધ્યા અને અ નિસર્ગ નિષ્ઠા
હા ત્રણ જણા બાળકો છે અને અમે બે પતિ પત્ની
પાંચ જણ છો ને અમે હું ત્યાં અનિતા અને વિશ્વ પપ્પા
બરાબર
સાથે લઈએ ને
હા ચાલે ચાલે એમને પણ ફરવાનું થઇ જાય
તો એમની પણ હવે સાઈ વર્સ ઉપર ગયા એમને પણ ફરવાની ઈચ્છા થતી હોય તો લઈ જઈએ એમ
ના ના સો ટકા લઈ જઈએ એમ
કઈ બાજુ જઈશું કહ પેલા
હમ આ બધા ફેમિલી ટુર છે તો શું હે કે અમદાવાદ ગોઠવીયએ તો કાંકરિયા તળાવ છે તો ચાલે હૈ કારણ કરી અમે લાસ્ટ ટાઈમ વિઝિટ કરી દી ત્યાં બહુ મજા મજા આવે એવી છે બાળકોને પણ મજા આવે
બરાબર શું શું જોવા બરાબર જોવામાં શું એવું છે
ત્યાં જુઓ ને અ પ્રાણી સંગ્રહાલય છે બધા જ પ્રાણીઓ ત્યાં જોવા મળે સાપ થી લઈ
હમ હમ
સાપ વાઘ વરુ દીપડો ચિત્તો બીજા પક્ષીઓ છે. ચાામૃક્ષ છે હરણ
હમ હમ બરાબર.
બરાબર એક પ્રાણી સંગ્રહાલય થઇ જાય. પછી ત્યાં હા બાળકો તો ખુશ થઈ જાય બાળકોને તો બહ બીજું ત્યાં અ એક આખું અલગ જ એક બનાયલું છે બાળકોને ત્યાં એમ્બ્યુલન્સ નો અનુભવ મળે ત્યાં શિક્ષક બનાવાનો અનુભવ મળે. આર્મી બનવાનો અનુભવ મળે. એટલે બાળકો માટે આ એક રમત છે દસ દસ પ્રકારની દસ થી પંદર પ્રકારની રમતો હોય છે. જો એ બાળક રમે તેનો વિકાસ સારો એવો થતો હોય છે. ને લાસ ટાઈમ અનુભવ આપપો રહીયો હતો અને ફરીથી જશું તો ફરીથી અનુભવ આપ બર આવશું એમ. નિષ્ઠાને હા એ તો બહુ. ખુજતેઈયો તો
કે પાપા મનએ લાયા એ મજા એમ.
હા પછી પેલો એક લાઈવ બમ્બો નહી આવતો આગ ઓલાવવા માટે ફાયર બ્રિગેડ
હા ફાયરબ્રિગેડ.
હા એમાં પણ એમને બહુ મજા લીધી
એ તો આગ લાગે ત્યારે યુઝ કરીએ હતીજ સુરતમાં નતો પેલા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી. ત્યાં પણ એ બંબાનું કામ લાગ લાગ્યું છે.
કઈક શીખેલા હોય બાળકો તો એક ટાઈમ બચ બચવાનો એ લોકો કઈ રીતે બચાવ કરવો એ તો શીખે કમસે કમ.
હા ના બરાબર છે અને અને શીખવું જ જોઈએ એમ. આ વસ્તુ શીખવું જ જોઈએ અને બાળકોને શીખાવવું જ જોઈએ તો તો મજા આવી જશે એમ બાળકો માટે માટે બહુ સારું સ્થળ લાગે છે કામ કર્યા.
હા, જોરદાર સ્થળ છે અને પછી ત્યાં બાળકો મા ટે બીજા અ નાસ્તા પાણી હોય એટલે નાસ્તા પાણી કરવાની મજા આવે અને બીજા બાગ બગીચા છે, ત્યાં તળાવ છે. વચોવચ તળાવમાં પછી જે એ કેવાય ને ઓડિયા ઓડિયા પણ અમુક વાર ચાલુ હોય છે. જે એ પણ ચલા ચલાવવાની અને અંદર બેસવાની બહુ મજા આવ
એટલે આપણે જાતે ચલાવાના કે એન્જિન દ્વારા ચાલતું હોય કઈ રીતનું હોય છે એમાં? અચ્છા પેડલ આ આપણે મારવાના.
હા, પેન્ડલ મારીએે તો એ પણ બહુ મજા આવે. હોય છે. થાક તો થોડોક મજા આવતી હોય એટલે થાક પણ એ સમય નહિ હોતો કશું.
બરાબર એટલે કેટલા જણની કેપેસિટી હોય કેટલા જણ બેસી શકે, કેટલા જણ
એમાં એમાં પેન્ડલ બે જણા મારતા હોય આગળ, બે અ સિમ્પલ જ હોય છે અને બે થી ત્રણ જણા જ અંદર બેસી શકે. એટલે છોકરા બે છોકરા બે આપણે એમ.
બરાબર, હા એટલે કદાચ મોટા વ્યક્તિઓ કદાચ બેસે તો બે જણ થાક લાગે તો બીજા બે ચલાઈ લે એવું થઈ શકે ન
હા, બસ એ રીતે હોય છે.
બરાબર સરસ સરસ મજા આવ એવું જ છે.
હમ્મ, જોરદાર હોય છે. જોવાલાયકમાં બીજું હમ્મ ઓલા શું કેહેવાય મેળો હોય ને મેળા માં બધું નઈ હોતું. ચકડોળ, હા. ડોળો ને એવું બધું. આનંદ મેળા ટાઈપ હોય છે. છે બધું ચકડોળ હોય એટલે એમાં પણ બાળકોને બહુ મજા આવે.
હમ્મ હમ્મ.
પછી સાયન્સ સિટી નહી આપણે અમદાવાદમાં.
હા ખરી. ના, નામ સાંભળેલું આપણે.
ત્યાં પણ આપણે ફરવા જવાનું છે સાયન્સ સિટી.
એમાં તો વિજ્ઞ વિજ્ઞાન વિશે ઘણું જોવા લા અ
હા, વિજ્ઞાન વિશે ઘણું બધું જોવાલાયક છે. છે. અમે ત્યાં ગયા નહી પણ ના અમે તમે કરી હોય, તો એના વિશેે મને જણાવો.
ના બસ મેં ન્યૂઝમાં અને કદાચ મોબાઈલમાં આપણે જોયું હોય તો સાંભળ્યું હોય, એમ અમારે શું ધોરણ આઠ નવ ની અંદર જવાનું હતું, પણ પૈસા પ એટલે કઈક જવાનું સેટ થ થયું હતું, એમ બીજા લોકો ગયા હતા, સાહેબ લઈ ગયા કે રાજભાઈ સાહેબ કરીનેતા અમારે
હા હા
એ લઈ ગયા ત એમ એક દિવસ મજા આવી ગઈ હતી, બધા લોકોને એવું સાંભળ્યું તું એમ જેમ આપડે અહં મ્યુઝિયમ ખરું ને આપણે પાટણની બાજુમાં ચોરમારપુરા ગામ છે,
હા હા
તમે કદાચ ગયા હોય તો,
ચોરમાં ગયા છું, ને ત્યાં બહુ મજા આવે એવું સ્થળ છે.
હમ્મ હમ્મ બસ એવું જ સેમ જે વિજ્ઞાનને લ વ્યતિની જે બધી પ્રાયોરિટી કયા ને કે જોવા લયક એ બધું જ ત્યાં સાયન્સ સમાં હશે એવું મને લાગે છે.
બરાબર બરાબર તો જોઓ ને આ ચોરમાર જે ડાયનાસોર મ્યુઝિયમ બન્યું એ જ કહશો ને તમે?
હા હા એ જ જજ
બરા એના જેવું જ છે ને સેમ
હમ એકદમ આખું મ્યુઝિયમ સેન્ટ્રલ એસીથી ઘેરાયલું તમને પરસેવાનું હશે જ પણ અનુભવ ના થાય, ગરમી ન પછી મોટા પાયે પા ની પણ વ્યવસ્થા
બરાબર
અંદર પછ બાળકો ને એક ગાડી જેવ આવે છે,
હમ્મ હમ્મ
હમ જે કોડ ગાડી કેમ બઇક કેમ
હા હા હા હા
હ વીસ રૂપિયા ટિકિટ છે, કે બાળકો ની બે અસળે જ મજા આવે એમ
હમ્મ હમ્મ બરાબર
ત્યાંને બેસાડી થી અમે ગયા ત લોકો
બરાબર
થઈ એમ મજા આવે
હમ હમ બરાબર
એટલે એવું હોય શકે કદાચ અમદાવાદ સાયન્સ સિટીની અંદર
કશોં વાધો નય ચાલો ને પ્રગ્રામ કરીએ બીજું તો શું હવે
બરાબર અને પેલી પતંગ હોટેલ નું નામ સાંભળેલું છે અમદાવાદમાં
બ તો
પ પાણીની ટાંકી આવે ને
હમ હમ
એ ટાઈપમાં મને એમ લાગે પાણી ટાંકી પણ એક ભઈ એ કીધું કે ના આતો પતંગ હોટલ છે એમ
અચ્છા એવું છે એમ
હા એ કદાચ પેલું ગીત જોયું હોય ને લેરી લાલા
લેરીલાલા આ જોયું તું ગીત
ગીત આયુ તું વચ્ચે એની અંદર એનો ફોટો અને વિડીયો જેવું છે એમ પતંગ હોટેલ નું
બરાબર
પાણી ની ટાંકી હ છે પણ એ પતંગ હોટલ છે
પતંગ હોટલ છે બરાબર બરાબર બબર બહુ અનુભવ નથી પણ આમ તમે કીધું તો જશુ એમાં શું બરાબર
ક્યાં જઈશું
બસ આપણે પછી આપણે રિટર્ન અડાલાજ વાવ છે ત્યાં જોવા જોવાલાય
એવી રીતે આવ તો અમાર પા રટનમાં પણ છે
આ બસ્ત એ બીજ આપણે ત્યાં છે ત્યાંની મુલાકાત કરીને પછી રિટર્ન આપણે વિચારશે દ્વારકા જવાનો
બરાબર
તો શું ભગવાન કૃષ્ણ ના દર્શન
ના ના બરાબર છે દ્વારકામાં પણ જોવાલા દરિયો હોય મીઠા મજા આવતા હોય ને મજા આવી જાય બહુ મસ્ત સ્થળ સ્થળ છે પછી ત્યાં અ બેટ દ્વારકા પણ છે ત્યાંથી થોડક દૂર
બરાબર
ત્યાં તોમ પેલા તો ઓળ લઈને જવું પડતું વચ્ચે હમણા મોદી સા સાહેબ ના સહકાર થી અને સાથથી સારો વિકાસ થયો છે દ્વારકામાં પણ અને ત્યાં એક મસ્ત પુલ બંધાયો છે
મેં એવું સાંભળ્યું છે કે ત્યાં પુલ બનાવ્યો છે
હમ હમ પુલ એકદમ કેમ કે મોર પિંચ નો કઈક આકાર આપેલો છેરી પુલ અને બ્રિજ કહેવાય આમ તો પુલ તો ના કહેવાય
હમ હમ બ્રિજ
એને મોટુંવા બ્રિજ કહેવાય એટલે એ બ્રિજનુંું નિર્માણ બહુ મસ્ત
બરાબર હમ હમ
જેમ અમદાવાદ નું પેલું નહી પુલ એને શું કેહેવાય
આ અટટલ બ્રિજ હ હા હું ત્યાં ગયેલો છ બ સારી વસ્તુ જોરદાર ત્યાં પબ્લિક પણ બહુ જ આવે છે આપડે હેળો ને ત્યાં થઈને વળી ગાડી ને લે લઈ લેવું પછી આપડણે બાજુ આગળ વધ્યું
એ અટલ બ્રિજ ની આજુબાજુમાં ક્યાંક પેલું ફ્લાવર શો દર વર્ષે થાય છે કદાચ
અચ્છા એ મને બહુ આઈડિયા નથી ભાઈ
હ મને આઈડિયા નથી મેં ખાલી જોયું એ મીન્સ કે ન્યૂઝમાં આપણે જોયેલું છે કે ત્યાં એકદમ મસ્ત મસ્ત હાથી ના આકાર ના ફ્લાવર હોય એમ તમને એમ લાગે આથી છે એમ પણ ફ્લાવર હોય એમ એની તૈયારી લ લગભગ બે ત્રણ મહિના પહેલા કરવામાં આવતી હી આઈ થિંક પણ જોવું પડે એમ જોઈએ તો મજા આવે
હમ હમ બરાબર
એક એ પણ છે અને બરાબર હમ દ્વારકાથી પછી ક્યાં જઈશું
બસ દ્વારકા આખું ફરી અને પોરબંદર સુદામાનું હતું ત્યાં સોમનાથ પણ છે બાજુમાં. હા તો એ સોમનાથ ત્યાં ફરી પછી પોરબંદર એટલામાં જ ક્યાંક છે. કદાચ થોડું આ બાજુમાં થોડું દૂરશ.
તે વેરાવળ નજીક પડે વેરાવળ. અમે વેરાવળા ગયા ને તો ત્યાં એકદમ માછ લઈને બહ જ સુગંધમ સ્મેલ આવતી હતી. પછી એવું લાગ્યું કે અહી ન નજીકમાં દરિયો આવી ગયો એમ એટલી સ્મેલ આવતી હતી.
અ અચ્છા બરાબર હમ્મ હમ્મ.
તો તમે જુવાન તો ખરેખર અ અમે સોમનાથ ગયા ને તો રાત અત્રે કવાય હોટલ નામવાણા દિવાળીની આજ આજબ બાજુ કોઈ ડબલ પૈસા આપ ત પણ હો ટલ નહી.
બરાબર.
પછી અમે એકકોમાં સુઈ ગયા. એક વાર ઠંડી હોય એક બાજુ માછલાની સ્મેલ આવે. રોડ ઉપર બધા સૂયગીયા તા પેલા બનાયલા હોય ન ત્યાં ઊંઘવાનું થોડુંક બનાય બેસવા પાછલાવાને એવુ હતું. ડાભડો ઓઢેલા અને કઈ ડેમ પણ સુઈ ગયા શું કરીએ. પછી સવાર વેલા છ વાગે લાાઈનમાં જોયે. બે કલાક લાઈનમાં ઉભાર્યા અરે દિવાળી નામ મળેને દિવાળીમાં શું હોય કે બધા ખો એમ અમે ફરતા ફરતા. કયા તા સોમનાથ છે એટલે જોઈને પછી
બ બરાબર બરાબર.
ત્યાં બધું સ્મેલ આમ દરિયો જેવું ખરું એમ મજા આવે.
હમ્મ હમ્મ બરાબર.
વાંધો નઈ ક્રિષ્ણની દ બરાબર જઈએ જઈએ કશો વાતો નહી હાાર બસ એકદમ મજા ભ તબિયત પાણી ક તમારે.
બસ આપણેે બધા મજામાં છીએ. ત્યાં કેવા તમારા હાલમાં પંખો પંખો ચાલુ છે કે બનશે અત્યારે કરી?
અરે બંધ યાર ભગવાન ની મહેરબાની છે એ મસ્તો કરવાવા આવે છે.